કેમ છો?
બસ મજામાં. તમે કયો કેવું છે?
હાસ મજામાં. કનેતા વિચારતી હતી કે આમ મહાલ લોકોની સફળતાના આમ કેવા ઘણા ખરા રહસ્યો હોય છે.
વિચાર વા જેવો ટોપિક છે.
હા કેમ કે સફળતા કેવું કે એક દિવસમાં તો મળતી નથી પરંતુ આમ તો દરરોજ કરેલા આમ નાના નાના પ્રયત્નોનું પરિણામ પણ આપણેે કહી શકીએ.
હા એ વાત તમારી સાચી છે.
હા અને વિશ્વના આમ દરેક મહાન વ્યક્તિ આમ પોતાના જીવનમાં અનેક મુશ્કેલ નિષ્ફળતાઓ અને પડકારોનો સામનો કર્યો હોય છે. તેમ છતાં તેમને હિંમત હારી નહીં. અને સતત પ્રયત્નો દ્વારા સફળતા પ્રાપ્ત કરી છે.
હા એ બી છે
હા અને તેમની સફળતાનું રહસ્ય માત્ર બુદ્ધિ કે નસીબમાં નથી હોતું પરંતુ મહેનત છે ચિસ્ત છે ધીરજ છે અને સકારાત્મક વિચારસરણીમાં હોય છે તમારું મતે સુખ કેવું છે
મારા માટે તો એવું છે કે તમે એક નિષ્કર્ષ એના ઉપરથી એ કાઢી શકો કે કોઈ માણસ છે જન્મ થી તો મહાન નહી હોતું. એમના જે પોતાના કર્મો હે સંઘર્ષ સંકલ્પથી મહાન બને છે.
એ તો સાચી વાત છે અને હું કઉ તોું સૌથી પહેલું રહસ્ય તો છે સ્પષ્ટ લક્ષ્ય એટલે ગોલ આપણેે કહીએ મહાન લોકો આમ હા મહાન લોકો આમ પોતે પોતાના જીવનનો હેતુ નક્કી કરે છે અનેને તેને પ્રાપ્ત કરવા માટે સતત કાર્ય કરે છે અને લક્ષ્ય વગર ની મહેનત ઘણી વાર યોગ્ય પરિણામ આપતી નહીિ તો મારું કેવું તો એવું છે કે કોઈ પણ વ્યક્તિ આમ પોતાના જીવનમાં એક ગોલ લક્ષ્ય નક્ નકી કરવો જોઈએ કોઈ સફળતા સુધી પહોંચવા માટે
હા એ વસ્તુ તો સો ટકાની વાત છે
હા અને બીજું કહ તો સખત મહેનત હવે કોઈ પણ ક્ષેત્રમાં આપણે સફળતા મેળવવા માટે મહેનતનૌ મહેનત નો કોઈ વિકલ્પ નથી મહાન લોકો ક્યારે શોર્ટકટ તો શોધતા નથી તેઓ આમ સતત અભ્યાસ પ્રેક્ટિસ અને અનુભવ દ્વારા પોતાની જાતને વધુ સક્ષમ બનાવતા હોય છે હવે ક્યાંય પણ હા ક્યાંય પણ આપણે આમ જઈએ નોકરી કરવા તો એ વસ્તુ આપણને આવડે એવું જરૂરી તો હોતું નથી એની પાછળ આપણેે આમ ઘણી મહેનત કરવી પડતી હોય છે હવે કોઈ ઈન્સ્ટ્રુમેન્ટ લઈ લો તો એને આપ આપણે સમજવા માટે મહેનત કરવી પડતી હોય છે આવડી જતો નથી સીધું શટ
હા એ વસ્તુ છે એમ કેવાનો માટે મતલબ એવું કે સમય આપણેે જે રોજ ન નિયમિત પ્રયત્ન કરતા રહ આપણે મુશ્કેલીઓ જે નાની મોટી જે આવે છે એ નથી આપડે લડતું રહેવું પડે છે
હા એ તો વાત સાચી છે અને ક્યારે આપડે આમ શોર્ટકટ ના શોધવો જોઈએ કે હા આ ઈઝી વે છે તો અહીંથી કામ નીકળી જશે તો એ પાછુ પણ એ આગળ જતા નુકસાનકારક બની શકે છે પણ તમે જો લોંગ અને મહેનત કરીને જો રસ્તો બનાવ હોય તે ઘણો ખરો સારો હોય છે
હા એ વસ્તુ છે શોર્ટકટ ક્યારેય તમને લાંબા સમય ના ફાયદા નહી દેતું ધીમી ધીમી ધીમી ધીમી મહેનત જે આગળ જઈને તમને મહાન બનાવે છે સારી સફળતા મેળવે છે
હા અને બ્રીજું રહસ્ય આમ કહું તું નિષ્ફળતામાંથી શીખવાની ક્ષમતા જીવનમાં નિષ્ફળતા આવી આમ સ્વાભાવિક છે પરંતુ મહાન લોકો નિષ્ફળતાને અંત નહી પરંતુ સફળતા તરફનું એક પગથયું માને છે તેઓ પોતાની આમ ભૂલોને સ્વીકારે છે અને તેમાંથી શીખે છે અને ફરી વધુ ઉત્સાહ થી આમ આગળ વધે છે
હા એ વસ્તુ છે તમે એક ને એક ભૂલ બીજી વાર કરો ત્રીજી વાર કરો છો તો કે્યારેય તમે સફળ નહીિ થાવ અને એમાંથી જે શીખવાનું છે કે આપડે અયા ગોલ થઈ છે આવું છે તેવું છે એ શીખી અને આગળ વધી એ લોકો જ મહાન બને છે.
હા. એટલે આમ તમારે. નિષ્ફળતા માંથી કંઈક ને કઈક શીખવું જોઈએ અને અમુક લોકો તો ઘણા ખા. લોકો આમ નિષ્ફળતામાં. મળે તો હાર માની જાય કે હવે નહી થાય ને પોતાનું આમ કાર્ય ન અંત લાવી દે છે. પણ તમે જો એમાંથી કંઈક નવું શીખો. તો તમને એ આગળ જતા વધુ ફાયદાકારક બને છે ને આગળ. ભવિષ્યમાં મહાન બનાવવામાં પણ ઘણો. પોતાનો ફાળો આપે છે.
હા એવું એવી કહેવત છે મે તો હન્ી બિગની સફળ લોકો એ લોકો આવી રીતે આવા કોર્ટને ફોલો કરતા હોય છે. જયારે જે લોકો સફળ નહી બનતા એ લોકો ત્યાં હાર માની જાય છે.
હા મેં તો ઘણા ખરા એવા જોયા છે. અને ઘણા ખરા એવા પણ જોયા છે કે. તે પોતાની નિષ્ફળતા આવે તો હાર નથી માનતા ને આગળ વધતા રહે છે પોતાના. હવે ચોથું રહસ્ય હું કઉ તો. સમયનું સંચાલન અને શિસ્ત. સફળ લોકો આમ સમય નું મહત્વ સમજે છે. તેઓ આમ પોતાનું પોતાના દિવસ નું આમ આયોજન કરે છે સમયસર. પણ પૂર્ણ કરે છે અને આળસિયા દૂર રહે છે. તેઓ જાણે છે કે સમય એક વાર ગયો તો પછી આવવાનો.
નથી સોટકા એ વાત તો તમારી સાચી છે.
હા એટલે આમ તમારે ડિસિપ્લિન મેન્ટેન કરવું. કોઈ પણ કાર્ય કરવામાં એક. સફળ નિશાની છે. આપદ જેમ કે આપડે જોઈએ તો. વિદ્યાર્થી દરરોજ પોતાનું ડિસિપ્લિન મેન્ટેન કરે જેમ કે સવારે વાંચવાનું છે. કરવાનું છે એ બધું જો મે. ે અને પોતાની મહેનત જારી રાખે તો એ પોતાની પરીક્ષામાં. સારા ગુણે પાસ પણ થઈ શકે છે. અને આગળ જતા મોટી સફળતા પણ મેળવી શકે છે.
હા આજકાલ કેવું છે અત્યારે વિદ્યાર્થી જીવનમાં કેવું થાય છે. કે વિદ્યાર્થીઓ એકવાર ફેલ થાય છે તો હાર માની લે છે નિષ્ફળ જાય છે. એ લોકો બીજી વાર પ્રયાસ પણ નહી કરતા. કૃતના મનથી હાર માની લે છે જે વિદ્યાર્થી જીવનમાં બહુ ખરાબ આદત છે.
હા. એટલે તમારે આમ સમય નું યોગ્ય આયોજન જરૂરી છે. છે. અને પાંચમું રહસ્ય કવ તો સતત શીખવાની ટેવ. મહાન લોકો આમ જીવન પર. વિદ્યાર્થી બનીને રહે છે તેઓ આમ પુસ્તકો વાંચે છે નવા વિચારો સ્વીકારે છે. અનુભવ માંથી શીખે છે અને પોતાની જે કૌશ. કૌશલ્યમાં સતત સુધારો કરતા રહે છે. હવે આજના સમયમાં નવી ટેકનોલોજી અને. બદલાતી દુનિયા સાથે આગળ વધવા માટે સતત શીખવું પણ આપણેે જરૂરી. કેમકે દરરોજ દરરોજ. નવી ને નવી ટેકનોલોજી આવતી રતી હોય છે અને આપડે જો એમાંથી શીખીએ નહી તો. આગળ જતા આપણા માટે જ નુકસાનકારક છે એટ દરરોજ નવી ટેકનોલોજી આવે છે. એને તમારે શીખવી જોઈએ અને તમારા જીવનમાં એ આગળ જતા ઘણું. ઉપયોગી પણ બનતી હોય છે એ ટેકનોલોજી
હા એ વસ્તુ તો છે જે સફળ લોકો હોય એ ક્યારેક ઊંચા નહી ચડી જતા જે કે છે ને કે વિનમ્ર હોય છે લોકો લાંબાઈ સમય સુધી વિનમ્ર જે લોકો હોય છે એ નાના મોટા બધા લોકોમાં ફર્ક ના સમજે
એવા લોકો જે છે તે લાંબા સમય પછી એમને સફળતા મળે જ છે
હા એ તો વાત સાચી છે
જેવી રીતે સમજો કે આપણે મહાત્મા ગાંધી છે જે એમને જે અહિંસા અને અડગ અડગ સંકલ્પો લીધા એમના લીધે જે મહાન છે જેવી રીતે તમે બીજું એક્ઝામ્પલ લઈ લ અબ્દુલ કલામ છે જેને અબ્ુલ કલામ સા જે ગરીબ થી ઉઠી અને વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ સુધી બનવાની પ્રેરણા છે
હા એ તો વાત સાચી છે તમારી અને સાતમું રહસ્ય કૌ ને પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યો કેમ કે મહાન લોકો સફળતા મેળવવા માટે ખોટા માર્ગ ન ઉપયોગ કરતા નથી નથી તેઓ સત્ય ઈમાનદારી છે અને નૈતિકતા સાથે જીવન જીવે છે અને આવી સફળતા છે ને લાંબા સમય સુધી આમ ટકી રહે છે અને સમાજમાં માન સન્માન પણ અપાવતા હોય છે
હા એવી રીતે આપડે કહી શકીએ કે જે વિદ્યાર્થી જીવન છે એમાં સપર્ટ થવાના ચાર પાંચ સૂત્રો છે જેવી રીતે દરરોજ એક નવું શીખવું કોઈ વસ્તુ. સતત શીખતું રહેવું મોબાઈલની મર્યાદા મર્યાદિત ઉપયોગ કરવો. રોજ વાંચવાની ટેવ પાડવી સ્વચ્છ જા સ્વચ્છતા જાળવી. સારા મિત્રો લાવવા.
નાના લક્ષ્ય્યો નક્કી કરી ધીમે ધીમે એમના પર આગળ વધવું આ બઉ મહત્વના ઓ પ જાયા મુદ્દાઓ છે. જે વિદ્યાર્થી જીવન થી માંડી અને જે સફળ લોકો થયા છે તે લોકો આવા જ બધા નાના મોટા મુદ્દાઓને ઝીણી ઝીણી જે વસ્તુ હોય છે એમને પર ધ્યાન આપે. અને લોકો મહાન બને છે એ લોકો કોઈ એવી રીતે નહી હોતા કે પહેલેથી મહાન હોય છે જે લોકો. એ ઝીણી મોટી . જે અ ખ્યાલ દેવાની વસ્તુ હોય છે એના ઉપર ધ્યાન દઈ અને જે નહી કરવાની એ બધી વસ્તુઓને સાઈડ કરી અને મહેનત ઉપર ધ્યાન દે છે.
હા એ તો વાત સાચી કે આમ સફળતા નસીબ થી નહી પરંતુ સતત પ્રયત્નોથી મારી છે મળે છે. અને મહાન લોકો હા અને મહાન લોકો સામાન્ય જ હોય છે પરંતુ તેમની મહેનત અને વિચારો તેમને અસાધારણ બનાવે છે.
હા હા આજે છે ત તમે અમને વાત જે કરી છે એમાંથી અમને ઘણી પ્રેરણા મળી છે જેના ઉપર અમે આગળ કામ કરીશું.
હા. સારું સારું છે હા હા.